હેલો કેમ છો જય શ્રીકૃષ્ણ.
જય શ્રીકૃષ્ણ કેમ છો.
બસ એકદમ મજામાં. શું ચાલે કેવું છે વાતાવરણ તમારે ત્યાં.?
બસ જો આજે તો બઉ વેધર સારું છે એટલું કઈ ખાસ છે નય. વરસાદ જેવું કે કઈ.
સાચી વાત છે અમારે પણ ચ આય એવું જ છે.
હમ્મ
શું કેવી ચાલે છે ફેસ્ટિવલ ની તૈયારી હવે તો બધા તહેવારો લાઈનમાં આવવા મંડશે ને.
હા હવે તો બસ જો હમણા જ જન્માષ્ટમી આવી જશે.
હા બસ હવે બે ત્રણ દિવસ પછી આપળે અષાઢી બીજ આવશે અત્યાર તો બધું એનું જોરશોર થી તૈયારીયો ચાલી રહી શે આખા સેટીઓ મા આમ પછી જન્માષ્ટમી ને રક્ષાબંદ
બધું ચાલુ થઇ જાશે હા લાઈનમાં. અન તહેવાર ના દિવસોમાં ટાઈમ ક્યાંપ ખતમ થઇ જાય છે ખબર જ નથ
હં સાચે આપડે તો આટલા બધા તેવારો છે આપડા દેશમાં કેને ઉજવામાં આપણો ટાઈમ આખાક દરેક મહિનામાં એક બે એક બે તહેવારો આવતા જ હોય છે. એટલે આપને ખોશીઓ માં બધ તેને મળવાનું સારું સારું ખાવા પીવાનું અને ખાસ કરીન તો સારા સારા કપડાં પેરવાનો આપણને મોકો મળતો હોય છે.
આ સાચી વાત છે તમને કયો સૌથી વધુ ફે તમારો ફેવરિટ ફેસ્ટિવલ કયો છે.
મને તો નવરાત્રી બોવ જ ગમે છે. હં આ પળે ગરબા લેવારા ને ખાસ કરીને સારા સારા કપડાં લેવર માટે નવરાત્રી બઉ સારો ને લાંબો ચાલતો તહેવાર છે આપણા માટ
હા સાચી વાત છે. અને એ દિવસો તો ક્યાં પૂરા થઇ જાય ને નવે નવ દિવસ ખબર જ નથી રે અને એટલો નવરાત્રી માં આપડે જુસ્સા થી રમતા હોય તોય થાક પણ નથી
હા ત્યારે થાક નથી લાગતો બાકી એ જ ટાઈમ જો એટલો જ બધો જુસો ઘરના કામમાં કેમાં લગાડવો પડતો તો હોય તો આપણેે ફૂલ થાકી ગયા હોઈએ છીએ.
સાચી વાત છે. એટલે એ તયવાર આપણને આનંદ અને ઉત્સાહ આપતો હોય ને એટલે આપણને થાક અનુભવાતો નથી.
હા સાચી વાત છે અને નવરાત્રીમાં ગરબા રમવું એ એક થેરાપી જેવું છે કે તમે ગમે તેટલા થાકેલા હોવ પણ તમને કોઈ એમ કે કે ચલો નવરાત્રી છે ગરબામાં જવાનું છે તો એ આપણને બહુ મજા આવતી હોય છે આપણે તરત હોંશે હોશે તૈયાર થઈને પહોંચી જતા હોઈએ છીએ.
હા સાચી વાત છે.
નવરાત્રી માં એક તો આપણો ગરબાનો શોખ પૂરો થાય અને બીજું તો આપડે આપડા આધ્ય શક્તિની પ્રાર્થનાને અર્ચના ને એ બધું કરી શકતા હોઈએ છીએ
હા સાચી વાત છે.
સારી વાત છે નવરાત્રી માં તો એ એક બહું મજા આવતી હોય છે.
હા સાચી વાત છે.
મેં તો હાલ અત્યારથી જ નવરાત્રીની બધી તૈયારીઓ ચાલુ કરી દીધી છે અત્યારથી જ નવે નવ દિવસ માટે અલગ અલગ ચણિયા ચોલી મારા અને મારા બેબી માટે ગો તવાનુંને કય કયા દિવસે કયું પહેરવાનુંને એનું મેચિંગ શું પહેરશું લોકો ને બધી તૈયારીઓ અત્યારથી ચાલુ થઈ ગઈ છે મારે તો
કેમ કે તમને ગમે છે ને એટલે અત્યારથી આપણને એવું થઈ જાય કે ચાલુ કરી દઈએ તો હા અને પછી શું છે કે આપણને ડોટર હોય એટલે એવું થાય કે મેચિંગ કરીએ અને બે આમ કરીએ તેમ કરીએ
હા બહુ સાચી વાત છે અને આપણને શોખ હોય એટલે આપડા છોકરાઓને પણ શોખ રહેેવાનું જ મારા કરતાં તો મારી બેબી ને વધારે શોખ છે. એ બસ ત્રીજા દિવસે પૂછતી હોય મમ્મા હવે નવરાત્રી ક્યારે આવવાની છે. હવે આપડે ગરબા રમવા ક્યારે જવાનું છે
સાચી વાત છે એ પતે ત્યાં દિવાળી ની તૈયારીઓ ચાલુ થઇ જઈએ આપડે સાફ સફાઈ ને બધી વસ્તુ
હા એ જેવું એ નવ નવરાત્રિ માં ગરબા રમીને આનંદ લીધો હોય એ બધો પછી પાછળ દિવાળી ની સફાઈ માં થાકવાનું અને મૂળ ખરાબ થવાનું મોટું કારણ હોય છે.
હા સાચી વાત છે.
તહેવાર ખુબ ગમે છે પણ એના પેલા જે સફાઈ કરવી એમાં તો આખે અંધારા આવી જતા
હા એ નથી ગમતું પણ પછી એ દિવસોમાં દિવાળી ના દિવસો માં તો ઈ મજા બહુ જ આવે છે બધા ફેમિલી ભેગા થયા હોય સાફ સફાઈ કરીએ અથવા તો રંગોળી બનાવીએ સારા કપડાં પહેરીએ. દીવા પ્રગટાવીએ ઈ એક ખુશી એ અલગ જ હોય
હ સાચી વાત છે આખું વાતાવરણ દિવાઓથી ઝગમગતું હોય છે જાણે કુદરતી રોશની હોય એવું બધું વાતાવરણ થઈ જતું હોય છે.
હા સાચી વાત છે અને આ તહેવારો જ આપણને એકબીજા ને પ્રેમ એકતા અને ભાઈચારો શીખવે છે.
હા તો સાચી વાત કીધી બાકી આજકાલ ના હા આજકાલ ના આટલા બીઝી સીડ્યુલમાં કોઈ એકબીજાને મળી શકે કે ટાઈમ આપી શકે એવું હોતું નથી. પણ તહેવારોએ એક માત્ર એવું કારણ છે કે લોકો એકબીજાને ટાઈમ આપે એકબીજાને મળે હમમ સાથે મળીને જમે એવું બધું કરતા હોય છે.
હા એજ ને એટલે આ તહેવાર જ આપણા પરિવારના બધા સભ્યોને સાથે સમય પસાર કરવાની તક આપે છે.
હા ઘણી સાચી વાત છે. પણ આજકાલ તો હવે લોકો અ તહેવારોમાં પણ ઘણું બધું પેલું એ કરી દિધુ છે. પેલાના સમયમાં તો નવરાત્રી આવતી તો લોકો સરસ સેરી ગરબા કરતા શેરી ના નાકે મળીને ગામના લોકો જ ભગવાન માતાજી ની આરતીઓને ધૂન ને બધું ગાઈને ગરબા રમતા તો માતાજી ની પ્રાર્થના ને એવું બધું થતું. જે આજકાલ તો લોકો મોટા મોટા ક્લબ માં જઈને નવરાત્રી ના માતાજી ના નામ ઉપર ખાલી ડિસ્કો દાંડિયા જ કરતા હોય છે. એ પણ અશે બો ખોટું અને ખરાબ કેવાય એ સારું ન કેવાય. શું કેવું એ વિષય તમારું?
સાચી વાત છે તમારી. અને જો તહેવાર ઉજવ ઉજવતી વખતે આપડે પર્યાવરણ નું પણ ધ્યાન રાખવું જોઈએ. જેમ કે દિવાળી માં ફટાકડા નો ઓછો ઉપયોગ કરવો જોઈએ, સ્વચ્છતા જાળવવી જોઈએ પણ આજકાલ બધા કેટ કેટલા ફટાકડા જ બધા એમા જ બધું આખું વાતાવરણ જ બગડી બગાડી દે છે.
હા જો એ જ આપડે ફટાકડા પાછળ જેટલો ખર્ચો થ કરતા હોય એજ ખર્ચો કોઈ ગરીબ લોકોને કે, કોઈ જરૂરિયાતમંદને મીઠાઈ કે સારા કપડા આપવામાં કે એની પાછળ આપડે વાપરીએ તો આપણી સાથે એ લોકોને પણ ઘણી ખુશી મળતી હોય. આપણી સાથે એ પણ આ ખુશી થી તહેવાર ઉજવી શકતા હોય.
હા. અને અવાજ અને હવાના પ્રદુષણ થી બચીને એમ સુરક્ષિત તહેવાર ઉજવીએ તો સારું પડે.
સાચી વાત છે. ઘણી વખત એવું થતું હોય છે કે પેલા રેકોટ ને બધું ફોડતા હોય તો ગામડાઓમાં તો પેલું ઘાસ ને એવું બધું હોય છે, તો ક્યારેક એની ઉપર જાય તો આગ લાગવાની ને એવી પણ બધી બો સમસ્યા રહેતી હોય છે.
હા એજ ને.
અને નવરાત્રી ના ટાઈમમાં પણ અત્યારે ક્લબમાં ત્યાં બધા જતા હોય છે. તો આજકાલના જે છોકરા છોકરીઓ છે તે ન પહેરવા જેવા કપડાં પહેરીને જતા હોય છે. અને મોટા મોટા અવાજો ઉપર ગરબા ને બદલે ડિસ્કો ડાન્સ ને એવું બધું કરતા હોય છે. એના લીધે ઘણી બધી અસામાજિક તત્વો પણ પેલું ફેલાતું હોય છે.
હા એજ ને.
ખર ખોટું છે.
આમ જોઈએ તો બધા તહેવારો માં પણ એટલી જ મજા આવતી હોય દિવાળી છે, હોળી છે ઉત્તરાયણ છે, નવરાત્રી, જન્માષ્ટમી, રક્ષાબંધન, ગણેશ ચતુર્થી ક્રિસમસ બધા તહેવાર
એકદમ સાચું કહ્યું અને આજકાલ તો હવે આપણેે મોટા શહેરોમાં બધા જગ્યાથી અલગ અલગ લોકો રહેતા હોય તો બધાના તહેવારો સાથે મળીને ઉજવવામાં બો એક આનંદ આવે છે. આપડું નવરાત્રી, રક્ષાબંધન લઈ લો કે પછી પોગલ લઈ લો કે દુર્ગા પૂજા લઈ લો કે બધા નું અલગ અલગ જે તહેવાર હોય એ બધા સાથે મળીને ઉજવીએ તો ઘણો આનંદ થતો હોય છે. અને બધી જ જગ્યા એ કઈ રીતે તહેવાર ઉજવાય છે એ આપણને જાણવાને શીખવા મળતું તુ હોય છે.
હા સાચી વાત છે.
અને આપણા તો બધા તહેવાર પાછળ કઈક ને કઈક કાથાઓ ને એવું બધું અને ફાયદાઓ પણ છે ઘણા તહેવાર માં એવું હોય છે કે એની પાછળ જે ખાવા પીવાનું હોય એના આપણા સ્વાસ્થ્ય ને લગતા પણ ઘણા ફાયદાઓ થતા હોય છે.
હા સાચી વાત છે. એમ તો હો એમ તો હોળી નો તહેવાર પણ એક આનંદ નો જ તહેવાર છે લોકો એકબીજાને રંગ લગાવીને ખુશીઓ વેચે છે અને જુના જૂના મતભેદો ભૂલી જાય છે કોઈને એક બીજાથી કઈ પણ થયું હોય તો આવા તહેવારો આવે છે. તો એકબીજાને મતભેદો ભૂલી ને એકબીજાને પાછા હ હળી મળીને સંપલાવેે છે.
ના એ સાચી વાત છે અને જે આપણો હોળી નો તહેવાર છે. એ સમયમાં વાતાવરણમાં એવું હોય કે ઝીણી ઝીણી જી વાતો અને એવું બધું વાતાવરણ માં રેતું હોય જેના લીધે આપણે બીમાર પડતા હોય એવું બધું થતું હોય પણ જે હોલિકા દહન કરે એની અંદર કપૂર ને એવું બધું નાખતા હોય તો એનાથી જી વાત ને એ બધું દૂર થાય છે. એટલે ઘણી તહેવારના ફાયદા એ પણ છે કે આપણને આપણને સ્વાસ્થ્ય રીતે પણ એ તહેવાર બહુ જરૂરી છે.
હા સાચી વાત છે.
હમ્મ.
અને આપડે આપણા બાળકોને આપણા તહેવાર દ્વારા આપણા દેશની સંસ્કૃતિ પરંપરા અને આપડે બીજૂ એ વિશે આપડે આપણને તક મળે છે કે આપડા બાળકો ને શીખવાડવાની
સાચી વાત છે અને જે લોકો નોકરી ધંધો કરતા હોય ને રેગ્યુલર ટાઈમમાં ટાઈમ નથી હોતો પણ તહેવારો કે એવું હોય ત્યારે રજાઓ હોય છે તો ફેમિલી ને છોકરાઓ જોડે રેવાનો પણ એને સમય મળતું હોય છે. તો બે પાંચ દિવસે એ લોકો આરામથી એન્જોય કરી શકતા હોય છે.
હા સાચી વાત છે.
આપડે ત્યાં ઉત્તરાયણ માં પણ તલ ની ચિકી ને એ બધું ખવાતું હોય તો એ પણ એ વાતાવરણ એવું હોય છે જે સમયે તમે તેલ અને ગોળનું મિશ્રણ ખાવ તો તમારા શરીર માટે બહુ સારું હોય છે. એટલે જ આપણે ઉત્રાણ વખતે એ બધું ખાતા હોઈએ છીએ આપડા બધા તહેવારમાં અલગ અલગ વસ્તુ ખાવા પીવાનું પણ એક મહત્વ હોય છે. ક્યા તહેવાર માં આ વસ્તુ ખાવાની ક્યા તહેવાર માં આમ કરવાનું તો બધું આપણા પર્યાવરણ ને લગતું એ રીતના જ તહેવારો આપણે આપેલા છે.
હા સાચી વાત છે.
આપડે તહેવારો વિશે તો આપડણે જેટલી વાત કરીએ અને જેટલો આનંદ લઈએ એટલો ઓછો જ છે આપડે હા સાચી વાત છે.
તે પણ જો ચગાવ પતંગ ચગાવતી વખતે પક્ષીઓને નુકસાન કે કેટલું થાય છે એ પણ ધ્યાન રાખવું જોઈએ.
અને ઘણા લોકો બહુ પાકો દોરો ને એ ઉપયોગ કરતા હોય તો ઘણી વખત રસતે આવતા જતા લોકોને પણ ગળામાં વાગી જવાનું કે ડોક કપાઈ જવાની એવા બધા પણ પ્રશ્નો બો થતા હોય છે. એટલે જો બધા તહેવારો આપડે સમજદારી પૂર્વક કરીએ તો વાંધો નથી આવતો આપડી મજામાં આપણી ખુશી માં ક્યારેક બીજાને નુકસાન પણ થતું હોય છે.
હા સાચી વાત છે એવું છે એટલે એજ ને કે તહેવાર માં આપણને મજા યે આવે છે તો સામે બીજાને નુકસાન પણ થાય છે, જો ધ્યાન નથી રાખતા તો.
અ હા એકદમ સાચું કીધું તમે. આપણા તહેવારો વિશે તો આપણે જેટલી વાત કરશું એટલું આપણને ઓછું જ પડશે. ચલો ત્યારે ફરી મળીએ, થોડા ઘરના કામ પણ કરીએ. હા ને ઓકે ચલો મળીએ આરામથી.